હ
હલો
હા જી બોલો
હા
અવાજ આવે છે મારો
ખૂબ આવે છે બોલો
બોલો બોલો તમે કાક બોલો એમ મજામાં છો ને
હમ
સોરી તમે અવાજ નથી આવતો થોડાક નેટવર્કમાં જઈ શકશો
હ ત બરોબર થયો છે
તમે બરોબર છે
હા અમે તો અલસ કર મા જ હોય છી
બરાબર
હ હ તમે કેમ મજામાં છો ને
હા એકદમ મજા આવે
સારું તો તો હવે બોલો કાક તમે કોઈ ટોપિક કાઢો ને એના ઉપર આજ મારી જોડે વાત ડિસ્કસ કરો
તમને પણ ના તબકાઢો
તમને તમારા ફેવરટ ફ્રૂટ કયું છે
સોરી
ફેવરીટ ફ્રૂટ
ફેવટ ન બધા હા
ઓ એવું ના હોય મારો તો છે ફવરેટ ફૂડી
રબ એ છે
મારું હે વોટરમેલન એટલે તરબૂજ ચાઈલ્ડ ફોર મોસ્ટ ફેવરેટ આબ ફસ્ટ પ્રયોરીટી
હ અચ્છા
તારું કઈ હોય
તમે બધા ભાઈ.
અચ્છા સારું તો કે બધા વાાવે કે બધા ફ્રૂટ્ ખાવા. તબિયત માટે બી સારા હોય પણ
હમાર લ છે
હ આજકાલ તો કોઈ ફૂટ એકદમ પ્યોર દવા વગર ના ક રહ જ આવ પાસે જો ઘરની ખેતી હોય ને ઘરેથી આવે તો સારું હોય બાકી દવા તો છાટે જ છે બધા જલ્દી પકવા માટે.
આત તે બધું
પેલા તો કેવું હતું કે ફ્રૂટ જે સીઝન ફ્રૂટ એ સીઝન મજા આવતા. હવે તો બારો માસ ફ્રૂટ એ જે સીઝનમાં બનાવે ફ્રૂટ આવે છે.
અચ્છા એવા કયાટ છે
મસ્ક મેલન છે.
સીઝન કઈ આવે.
સીઝન તો બયા કે માર્ચ કેવા રાઉન્ડ આવે છે ને
ને ખબર નથી તમને ખબર હે.
હા બે ને તરબૂજ બી ઉનાળામાં આવે બટ હવે તો. આ ખુશી જણવે છે.
એ વસ્તુ આ ખબરસ આવે. હ ન મેે ઉનાળામાં આવે ને. જમમેને જઈ આવે પછી ના આવે.
તમે કેરી જ જોઈ લો કેરી બી હવે આખું વરષ મળેવી.
સ્ટોર કર નાખે એટલે બાકી ના મલે.
તો જે રિયલ ફૂટ સીઝન સિઝનેબલ ફૂટ ખાય તો સારું ને સ્ટોર કરે. હોવે એના કરતા.
હા એ તો સારું જે.
હા તો અજ કલ આ સ્ટોર વાળા ફૂન. બોડીને બી હારમ કરે છે.
એતો ખરે જ ને આપડે હવ.
એનામાં કેટલા બધા ફેસય બધું હોય.
હા એ તો હોય.
હમ પછી જે તમને કોઈ જે બધા સ્પેસ અ. સાફ હોય તમને આ ભાવે એવું કોઈ.
હમ હ એવ તો કોઈ નથી.
તમને તો બધું ભાવેરું બાપા.
હા. હા એવું કર બધું હા.
મને તો કારેલા સબ્જી ભાવે.
હા એ ખાઈ હોય થોડું એભી.
કોઈ દિવસ ખાધીએ તારેલા સબ્જી ટેસ્ટ કરી ને કારેલો.
હા અમારે ઘરે કધ બન્યું થ ને ટાય કથી કરી.
તો આ ના બડે કે લાલ પણ.
તમારે ઘર પતે નામ ના પતે હમ હમ.
તમે આવાજ નથી આ બુ જરાલ બોલશો.
કઈબી બને ઘરે
અચ્છા વાર કરે તો બિલકુલ નથી મની કોઈ દિવસ નથી મની
અચ્છા અચ્છા.
અમે તો નથી ખાતા કારેલા અને એવું બધું. ક ચૂપ ના રહો. આમ કન્ટિન્યુ વાત કરતા રેવ.
હા બોલો તો તમે કઈ વાંધો નહી
હા એ તો વાંધ જો પણ નથી જ તો મને બી ખબર જ હ પણ. એમે બી એમ. કર કોમ્યુનિકેશન કર તો સારું રહેશે. કેમ કે સિંગલ કોમ્યુનિકેશનમાં મજા ના આવે ડબલુ ટુ એ કોમ્યુનિકેશન હોય. તો જ મજા આવે.
તો એમાં જ.
હા, એટલે તમને સો ને શું થોડાક? રિપ્લાય મોળા મોળા આપો છો.
બ જલ્દી આપશું.
હા એટલે થોડા જલ્દી રિપ્લાય આપો તો આ શું મજા આવે.
હ હા બોલો બીજુ.
હા બીજુ તો શું કવુ તમે મને કોક બોલો.
ત મેહેમન સો.
તમે કેવો ઉપ કામ મને.
તમે કઈ બોલી જોવો છો.
હવે મૂવી તે મને મૂવી જોવાનો બઉ ઓછો શોખ છે.
અચ્છા.
તમે કેટલી કેટલી મૂવી જોઈ છે હમણાં સંદમાં?
તો કાઉન્ટ ના કરીએ અમે.
એ તો બી હમણાં કરન્ટ મૂવી કઈ જોઈ લાસ્ટમાં?
હાસ તો પ્લેટફોમ ટૂ જોઈ.
શું છે એનામાં સ્ટોરી? કેવી છે મૂવી?
ટો તેમા કેયવી રીતે છે કી પાટ વન ને પાટ ટુ છે. બે જોઈ લીધા છે.
હહહ.
એમ એવી રીતે છે ત્રણસો તેત્રીસ ફ્લોર છે બિલ્ડિંગમાં. આખી ન ત્યા સુટ થઈ જાય બધા મળે તોય બેજી ના હોય.
હ
બધાને તા સરવય એ કરવાનું.
અચ્છા
ફ્લોર એટલે એક રૂમ જ હોય એમ કીધુ હોય ને વચ્ચે એક બધે હોલ હોય ત્યાંથી એક લિફ્ટ જોં ઉપર નીચે થાય. અધા રોજનુ રોજ નું એ બધા માણસો ના ઓપ્શનમાં જે એડમિશન કરાવે ને ઘડા બધા તઈ. તમે શું કપશો ખાવા રોજ નું એક્ઝામ્પલ કો પીઝા કે તોઈ ઉપર એ બધું આઈટમ બધું એને મોકલે.
હવે ઈ ફસ્ટ ફ્લોર થી ચાલુ કરે ત સબજેક્ટ ત્રીકલોક્ષ સુધીં જાય. હવે ની બથાણાઆઈ આપી જાય ને ટે ખાઈ લે હ. હવે ઝઘડા થાય એન લોક નીચે ના ફ્લોર પછી મલે નહી એટલે એક બીજા માણસો ન ખાય એક બીજાને મારેને એવુ બધુ.
અચ્છા એટલે એ તમને કેવી મૂવી જોવાય રોમેન્ટિક લવ સ્ટોરી વાળી. ગમે હાઈપિંગ વાળી ગામે કે હોરર ગમે બોલીવુડ ગમે હોલીવુડ ગમે કેવી ગમે? એ ખબર
ઇન્ટસ્ટ સ્ટોરી ઇન્ટસ્ટંગ થીલરો હોય મજા આવે. લવ સ્ટોળી મજા આવે, કોમેડી મજા આવે, આ સ્ટોરી સારી હોવી જોઈ.
અચ્છા તો આ તમે હમણાં જે મુવીન નું નામ કીધુ કયી મુવી હતી?
હ, પ્લેટફોમ ટુ.
હા તો એનામાં તો શું એમ. અમે જોઈ ગર્લ્સ તો એને ઇન્ટરેસ્ટ આવે કે ના આવે?
ગર્લ્સ માટે તો અલગ મુવી છે. ઓફ કેપસ છે એ સીરીજ એ મજા આવે.
અચ્છા એ હિન્દી માં છે કે ઇંગ્લિશમાં છે?
ઇંગ્લિશ ની છે. ને હિન્દી અવેલેબલ છે.
અચ્છા. હ એ તો મેં નામ તો સારળું હતું એક જો તો મને ઇન્ટરેસ્ટિંગ ના લાગ્યું હતી. ના જોયા.
અચ્છા.
બાકી તમે જયાં પ્લેટફોર્મ આયુ વન ટાઈમ વોચ છે કે ટુ ટાઈમ. એની ટાઈમ વોચ કરી શકી.
એ છોકરીને પસંદ નહી આવે જોવા મતલબ નથી એનો.
એમ ની તમારા પોઇન્ટ વન ટાઈમ હોય. છે કે પછી બીજી વાર તમને જોવી હોય તો તમે જોઈ શકો.
નહી વન ટાઈમ વોચ છે.
અચ્છા બીજી કોઈ મુવી મને કોઈ સજેસ્ટ કર સારી હોય છોકરીને જોઈ શકે. મારો મૂવીમાં ટેસ્ટ લવ સ્ટોરી, લવને એવું છે.
હમ.
છોકરી માટે તો હું શું બોલો બાકી છોકરા માટે બારે અચ્છા તો બી કઈ હોય. છે.
સારું લ્યો હવે જોશું. થેક યુ તમને ટાઈમ આપ્યો તો સુઈ જઈ.
હા.
હા, બાય.
હા.